હલો
હલો, કેમ છો?
બસ, મજામાં.
ચાલો, બીએડમાં ફોર્મ ભયરૂ કે?
હા ભયર્યું છે પણ હજુ આફો લેટ નથી આવ્યો
એવું છે કઈ મેરિટ પ્રમાણે નીકળશે ને એવી માહિતી હશે ને અવાજ આવે છે
હા
વેરી ગુડ તો કઈ તારીખે બીએડમાં એડમિશન થવાનું એડમિશ ચ્યારે મળવાની એવું કઈ ખબર પડી કે
એ અ ઓગણત્રીસ તારીખે લાસ્ટ ડે હતી અ ત્રી હ જો કોઈ ઓફર લેટર આયવો નથી એમ
મિશ્થા ને ફોન કરેલો હતો તો એ પણ એવુંજ કેતી હતી
હા મારી પર સાંજે ફોન આયવો તો મને એમ કે કે તારું આયવુ ને એટલું મારું પણ નથી આયવુ હવે આમાં ટકાવારી પણ કારતા હોય તો પછી બે ત્રણ લેટ પણ જાય એમ
હા હ મેંને એક આગલા વર્ષની જે આયુષી કરીને છે છો એને એનો નંબર આપેલો હતો મે કીધું એ એનું ચાલુ બીયડ છે
હા એ તમે આપેલો હતો મારી પર પણ છે એની સાથે વાત થઈ
કીડુ એ સેકન્ડ યરમાં છે ને બીએડમાં બીલી મોરાજ
હા એમણે પણ એવુંજ કીધું ગ્રાઉન્ડ પર ચાલે એટલે પછીની એમ નીકળસ થેન્ક યુ ડુલેદ
હા એટલે હવે હજુ એડમિશન ચાલુ નથી થયા
એડમિશન થઈ ગયેલા છે કાલે અ ઓગણત્રીસ તારીખે લાસ્ટ ડેટ હતી એમ હવે કાલથી રાઉન્ડ પડવાના ચાલુ હતા તેટલે તે હિસાબ આફો લેટર નીકળે એમ જીમેલ પર મેસેજ આવે એમ કીધેલો હતું સાયબર વાળા એ
અચ્છા તો તમારા ઈમેલ પર એ લોકો ના મેસેજ આવે છે એમને કે પેલો રાઉન્ડ ને એવું ચાલુ થઇ ગયું એવું કઈ ખબર પડી કે
હા
હા
ચાલો તો તો સારું કેવાય એટલે જેના અ મેરિટ ઊંચા હશે એમના ફર્સ્ટ રાઉન્ડમાં નંબર લાગી જશે એમ
હા
તારું કન્ફર્મ જ કે બિલી મોર જ લેવાનું એમ
હ
પાંચ કોલેજ ના નામ ભરેલા હશે ને તમે
હા ફર્સ્ટ બીલી મોરાજમાં રાખેલું છે
પછી સેકન્ડ
સેકન્ડ આ ધરમ આ અમારે પેલું બરુંમાળ ખરું ને એ રાખેલું છે
બરુંમાળ બી ગવર્મેન્ટ છે
હા
એ ધરમપુર રેતો હ પછી વાંસદા છે એક ગવર્મેન્ટ કોલેજ
હા ને એક નવસારીની સિલેક્ટ કરેલી હતી
નવસારી માં ગવર્મેન્ટ છે કે નવસા તે સન ફાયનાન્સ સરદાર પટેલ
હા એજ
નવસારીમાં સરદાર પટેલ છે એ સલ ફાઈનાન્સ બીએડ કોલેજ છે. હા અને તારું તો એસટીમાં આ આવતું છે ને.
હા.
તો એવું કહેતા હતા આ બીએડ કોલેજ નવસારી બીએડ કોલેજમાં મારા ફ્રેન્ડ જ છે. અહીં વલસાડ થી જાય છે એ એવું કહેતા હતા કે એસસી અને એસટી કેન્ડિડેટ હોય ને તો એને શિષ્યવૃતિ મ મળી જાય છે. કઈ પિસ્તાલીસ હજાર રૂપિયા કેવી એક વર્ષની
હમ્મ.
એટલે એ જે ફી ભરે ને ફી એ લોકો. ની વધારે હોય તે ફી પૈસા કવર થઈ જાય એવું કહેતા હતા. ને ગવર્મેન્ટમાં એટલી ફી અ એટલી શિષ્યવૃતિ મળે જ છે કે ગવર્મેન્ટમાં.
હા. એમ એટલે મેં પેલી છોકરીને પૂછેલું હતું પેલી આયુષી તમે નંબર આપેલો હતો. તો એ કે મેં એમને પૂછ્યું. કે ફી ભરે તો અ ફી તો આપડે ભરવાની પણ એ લોકો સ્કોલરશીપ આપે નહી આપે તો આપતા છે એમ કીધું.
સ્કોલરશીપ આપે ને તોતો તારે બિલ્લી મોરા મળે તો ગવર્મેન્ટ માટે પાંચ હજારની જ ફી છે એવું કીધું ને.
હા એ મેં છોક હા એ કીધું કે એક સેમની પાંચ જેવી થઈ જાય એમ કીધું.
હા અને શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશીપ કેટલી મળે?
એમે ની પૂછ્યું પણ મળી જાય ખરી એમ કીધું એમણે એસ ફી જેટલી ભરેલી હોય તે ટલું સ્કોલરશીપ મળે એવું કઈ છે ખરું.
એ તો પાંચ હજાર ભરે તો પાંચ હજાર જને પેલા સેલ્ફ ફાઈનાન્સ માટે પિસ્તાલીસ હજાર રૂપિયા મળે એવું.
હમ્મ.
ચાલો ને એ જરાક જાણી લેજો એને આયુષી ને પૂછી લેજો. સેલ્ફ ફાઈનાન્સમાંથી પિસ્તાલીસ હજારને ગવર્મેન્ટમાં પાંચ હજાર શિષ્યવૃતિ શિષ્યવૃતિ સરખી જ મળવી જોઈએ ને એમ મારુ કેવાનું.
હમ્મ.
કરતા હતા તમારી છે આવેલા છે. મેડમ ચાંદની મેમ બો તારીફ કરતા હતા એમ કે સરસ એજ્યુકેટેડ છે. વાત કરે સરસ એમ કે તો પેલા ઓળખતા જ ની હતા પછી મેં કીધું ફર્સ્ટ બેન્ચ પર બેસતા છે ને એ હા એટલે પછી કોલ કર્યો હતો. અત્યારે વોટ્સઅપ ગ્રુપમાં તું સામેલ છે ને જોયું ને. હ મારું તે ત્રણસો સીતેર પેમેન્ટ આવતું છે. પેલા સોહમ સરનું સાડી આઠશો રૂપિયા આવતું છે. અંદર હતું જોયું કે ગઈકાલે રાત્રે એટલે અહિયે અમે રિએ છીએ ત્યા નેટવર્ક નો ઈસ્યુ છે. એટલે અ કોઈ વાર ફોન અડધે થી જ કટ થે જાય એટલે.
મારે પણ આજ પ્રોબ્લેમ અહીંયા. નેટવર્ક નઈ પકડે બહાર હોય તો કઈ નહી પણ ઘરમાં હોય તો પછી પકડે નહી એટલે પછી આ લોકો જય શ્રી ને એ લોકો કોલ કર કટથી જાય તો મને કે કોલ કટ નહી કરવાનું પણ મારું થઈ જાય ઓટોમેટિક થે જાય
આ જયશ્રી જોડે ને એમ વાત કરી કોઈ બી જોડે વાત કરી નેટવર્કમાં આવીને જ વાત કરવું પડે, એમ
હા
બરાબર એટલે સારું છે.
હું.
બીજું કેવું ચાલે તબિયત પાણી સારું છે, ને
હા સારું છે.
હું તો પછી અત્યારે પ્રવૃતિ માં શું કરે? વાંચ્યા કરે કેની જીસેટ નેટની એક્ઝામની
તેની જ તૈયારી
બરાબર બરાબર
પછી તમારો મેસેજ આવેલો હતો પણ હવે વાંચવા બેસેલી એટલે ફોન દૂર હતો એટલે પ
હા હા તે મેં બી અ ટાઈમ એ જેવું કે બપોર પછી ફ્રી છે, કાલે કાલે અહીંયા દાહોદ બીએડ કોલેજ ને આર્ટસ કોલેજ, કોમર્સ કોલેજ એમાં જવાનું છે, ત્યાં અમે પ્રોગ્રામ રાખેલો છે. એટલે સવારે ત્યાં છે, પ્રોગ્રામ
આ આજથી તો સ્કૂલનો ટાઈમ પણ ચેન્જ થઈ ગયો ને
અહીંયા પ્રાઈમરી સ્કૂલનું એટલે સવારે સાત થી દોઢ મેડમનો ટાઈમ હવારે સા વાગ્યા થી દોઢ વાગ્યા નો ટાઈમ મેડમ એમ.
અહિયાં તો આજ થી હવે સાડા દસ થી પાંચ વાગ્યા ની સ્કૂલ થઈ ગઈ એમ
હા અહીયાંયા આપણે અહીંયા આપણે અહીંયા સાડા દસ થી પાંચ ની એમ અહીયા બી સાડા દસ થી પાંચ ની એક સ્કૂલ અને એક તે આ સાતથી તે દોઢની એમ એટલે બે પાડીમાં ચાલે એમની સ કુલ કેમકે છોકરા હજાર જેટલા અને કોલ એ સ્કૂલથી ટોડવાનો ઓર્ડર મળી ગેલો એટલે અત્યારે બાંધકામ ચાલે એક બાજુ બાંધકામ ચાલે ત્રણ માળની બિલ્ડીંગ નું અને એટલે પેલા ક્લાસ ઓછા પડે એટલે બધી બેન્ચ ને બધું એક ગામમાં ઘર રાખેલું ત્યાં બધું સામાન મૂકી આવેલા ખસેડી દીધેલું એટલે ક્લાસ ઓછા પડે એટલે છ થી આઠ ના જે સ્ટુડન્ટ ખરા તે સવારે સાતથી દોઢ માં બાર વાગે છૂટી જઈ અને બાર વાગ્યા પછી તે એ લોકોનું નોન ટીચિંગ વર્ક કરે ને પેલા લોકો તે સાડા દસ થી આવે એટલે બા બાર વાગેથી આવે સોરી બા થી પાંચ એમ સાડા દસ. આવી જાય પેલા ટીચર લોકો સ્ટુડન્ટ લોકો બાર થી પાંચ માં આવે એટલે પેલા બાર વાગે. છૂટી જાય સાત- સાત વાગે આવેલા હોય તે બે પાડી પર ચાલે. ગામમાં અહિયાં બહુ મસ્ત વાતાવરણ બહુ મસ્ત એટલે. ડુંગરને સાંજે તો એટલું મસ્ત વરણિયામણું વાતાવરણ લાગે. હજુ આ વરસાદ થયો નથી આપડે અહીંયા વરસાદ પડ્યો કે.
હા કાલે પિંકી પણ કતી હતી નિષ્ઠા પણ કે સારા વરસાદ આવેલો હતો. પણ આ બાજુ અમારી બાજુ કાલે આવેલો એ જ ને કોઈ વાર ઝાંખી -ઝાંખી આવે એમ બહુ કઈ આવતો નથી. અત્યારે તો.
એવું. એ અહીં આ ડુંગળી વલસાડ બાજુ તો સવારે મસ્ત વરસાદ પડ્યો એમ કે.
હા કાલે નિષ્ઠા પણ કેતી હતી.
બરાબર તો નિષ્ઠા હા ચાલ એ પેલા કોલ પર વાત કરી ત્યારે તો અહીયાં તો ડુંગરાળ વાળું જોરદાર મસ્ત નયન રમ્ય વાતાવરણ આપણે ડ્રોઈંગ બુકમાં કેમ ડ્રોઈંગ દોરતા કે સૂરજ ઉગેને ડુંગર હોય ને પક્ષીઓ ઉડતા હોય તેમ અહીંએ ખરેખર બધા લોકો છે ને સાંજે સાત સાત થી સાડા સાતમાં બધા જમી જ લઈ. ને આઠ વાગે એટલે તો બધાના દરવાજા બંધ કોઈ રાત્રે અ ફરકે નહીં ને સવારના મણસ કે ચાર વાગે એટલે બધા ઉઠી જાય. બધાં ગાય ભેંસને એવું બધું તબેલા એટલે બધાં પોતપોતાના કામમાં નીકળ છ વાગે તો બધા મેં જોયું છ છ છ વાગે દૂટ કાઢી ને બધા રેડી થઈ જાય. તો છ વાગ્યામાં પાછામાં દૂઢ લેવા જાઉં એટલે તો બધા આંગણા વાળીને એકદમ બધા લેડીસ લોકો રેડી. ને બધા લેડીસ લોકોએ ગુમતો કાઢીને જ રે. લાજ કાઢે એમ કે ને એટલે બધા માઠું અ સાડી સાડી કમ્પલસરીને માથું ઉડીને જાય માથું સુધીમાં એવન ટીચર છે આ ગામના બે અહિયાં મોલ્લાના તે એ લોકો બી સાડી જ પહેરેને આ આપણે અહીંના મેડમ લોકો છે તે બધા ડ્રેસ પહેરે બારના
હમ અત્યારે તો પણ સ્કૂલમાં પણ ડ્રેસ આપી દીધા બધે.
હહ અહિયાં તો પેલા એકદમ સરહદ પર એટલે ગામના એકદમ એને શું કે ગુજરાત નું છેવાડાનું ગામ એટલે એકદમ અ મધ્ય પ્રદેશની સરહદ પાસે અહીં મહાકાલેશ્વર એમ કે ઈ ખબર કે ફેમસ ઉજ્જૈનમાં.
હહ
જેનું નામ સાંભળ્યું હશે તમે મહાકાલેશ્વર.
હમ
એ જ્યોતિર્લિંંગ ખરું ને એ અમારે અહીંથી લગભગ એકસો ત્રીસ ચાલીસ પચાસ કિલોમીટર જેવું છે એમ કે ઇન્ડોર હાઈવે વચ્ચે અમે અ સન્ડે રજા હતી ત્યારે ત્યાં ગયાતા. આપડે હનુમાન મંદિર મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં ફરવા ગયાતા. સારું વાતાવરણ બહુ મસ્ત હજુ વરસાદ પડશે ત્યારે તો બહુ જ સુંદર લાગશે. ડુંગર ડુંગર ડુંગર ને ડુંગર એકદમ જાતા જાય તો થાકી જાય તેવું. આપડે કેમ ધરમપુરને ત તમારા અ ખેરગામ વિસ્તારમાં પણ ડુંગર છે ને પેલી સાઈડ તે જામલપાડા સાઇડ ત્યાં ની મલે.
છે તેથી છે. આમ આ બાજુની થોડુંક દૂર પડે એમ. પછી છે પણ ઓછા પછી તો આ બિલપુડીને એવું જોવું પડે એમ.
હમ હમ હમ તે તો ધરમપુર માન લાગે કે?
હહ
અત્યારે અમે રજામાં આવી ગયા મોહરમની રજા હતી ને તે દિવસે. એ શનિ રવિ. સોમ પછી સોમ અ સોમવાર તો કેવાય જ નહી જો કે સોમવારે એ તો મળસ કે એેટલે રવિવારની બે નાઈટમાં બે બે બે વાગે ઉઠીને ત્રણ વાગેની ટ્રેન પકડી લીધી. સાડા ત્રણ વાગે બિલ્લી મોરાઠી તો દસ પોણા દસ વાગે અહીંયા પોઇચાને સ્કૂલ પર અગિયાર વાગે
હમ મેં પણ જી સી પ નું ફોર્મ ભર્યું છે.
હમ જી સેટ નું નીત એક્ઝામ ગઈકાલે હતી એમ
ના એ તો સ્વિફ્ટ પર ચાલે એટલે અહહ ઘણા દિવસ ચાલતું હોય એક્ઝામ
એવુ કે
હા એ ઓનલાઈન બેઝ પર અહહ એટલે પછી એ ત્રણ મિનિમમ ત્રણ કલાક ત્રણ કલાકની એક્ઝામ હોય ને એક કલાક પેલા બેસે એટલે એમાં કદાચ બે શિફ્ટ ચાલતી છે. સવારે નવ થી બાર સુધીની ચાલે પછી પાછી એક થી ચાર કે પાંચ સુધી ની ચાલે એ રીતના
હમ બેન લોકો બેન ક્યા જોબ પર ગેલી
ના ઘરે જ છે.
ને મમ્મી
મમ્મી પણ છે ઘરે જ હવે વલોડ રોપવા ના છે તો તે